હલો.
હાલો, કેમ છે?
બસ મજામાં, તું કેમ છે?
બસ હું પણ એકદમ સારી છું. આજે આપણે એક સુંદર વિષય ઉપર વાત કરીએ?
હા જરૂર, કયો વિસય?
આપડે આજે એકદમ પ્રિય આપણને નામ સાંભળતા જ ગમી જાય એવો વિષય છે. પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને જવાબદારી.
ઓ બહ સરસ વાત છે અને પ્રાણીઓની વાત આવે તો મને તો પેલા તો કુતરાની જ યાદ આવે કે એક આમ બધા માણસ ના જીવનમાં એક સૌથી મહત્વનો અને પ્રિય રસપ્રદ વિષય છે.
હા સાચી વાત છે. મને તો પ્રાણીઓ ખૂબ જ ગમે એમાંથી સૌથી વધારે તો જે ગલુડિયા હોય એ તો મને બહુ જ વધારે જ ગમે છેમ.
હા સાચી વાત છે. તને બીજા કયા પ્રાણીઓ ગમે?
બીજા મને ખાસ કરીને ગરુડીયા તને કીધા પછી પછી બિલાડી છે પછી અ ગાયના ઓના વાછરડા છે. અને પક્ષીઓ ખૂબ જ ગમે છે. તને?
મને પણ કૂતરા અને એમના નાના નાના ગરુડિયા તેને આપણેે પપ્પી પણ કહી શકીએ એ મને બહુ ગમે.
અ ખૂબ જ સરસ પ્રાણીઓ પણ આપણા આપણા જેવા જ જીવ છે એ એ લોકોને આપણા આપણે જેવું જ અ મતલબ ખાવાનું જોઈએ. છે રહેવાનું જોઈએ છે એકદમ આમ. કમ્ફર્ટ જોઈએ તેમને તેમણે પણ ખૂબ તરસ અને તરસ અને લાગડી હોય છે.
હા સાચી વાત છે ઘણા લોકો રસ્તાના પ્રાણીઓને અવગણે છે તારા મ કેમ આવું થાય છે? બ
મારા મતે અ કદાચ કેટલાક લોકોને ડર લાગે છે કે હા ભઈ મને કૂતરું છે તો આ મને કયડી જશે તો બિલાડી છે તો મને પંજો મારી દેશે તો? પક્ષી છે તો ઉમ મારા ઉપર ચડી જશે મને ચાંચ મારશે. અથવા તો તેઓ સમજતા નથી કે તેમને પણ કાળજી અ કાળજીની જરૂર છે કે એ લોકોને આમ પ્રાણીઓને અલગ ના માનવા જોઈએ એ લોકો બી એક જીવ જ છે તો એ લોકાને બી આપણા જેમ રહેવું ગમતું હોય છે તો એ લોકોને બી એક ઘર હો અ જરૂરી છે એ લોકોને બી ઓઢવાનું કંઈક જોઈએ આપણને જેમ ઠંડી લાગે તો એ લોકાને બી ઠંડી લાગે આપણને જેમ ભૂખ લાગે એ લોકાને બી ભૂખ લાગતી જ હોય છે. તો એ લોકાને કાળજી લેવી જોઈએ એ લોકોને કે હા ભાઈ એમને બી સમજવાની જરૂર છે.
સાચી વાત છે તારી અમુક લોકોને ડરના કારણે પણ આવું જ થાય છે તો આપણે તને મદદ કેવી રીત તે કરી શકાય?
આપણે જેમકે જોવો આપણે અ દરેક ઋતુમાં આપણે મદદ કરી શકે જેમ કે ઉનાળામાં બહાર અ બહાર પાણીનું અ વાસણ કોઈ રાખવું જોઈએ જેની અંદર આપણે પાણી નાખી શકીએ કાતો કોઈ અ અ જે આપણે શું કહેવાય કોઈ બી એક એક બાઉલમાં આપણે ચક અ ચકલીઓ માટે કે કોઈ બી પશુઓ માટે આપણે એક ચણા ચણા રાખવી જો અ ચણા રાખવા જોઈએ જેથી લોકોએ ખાઈ શકે, પી શકે પછી એકદમ અ બચેલો જે બી ખોરાક છે આપણે સ્વચ્છ ખોરાક આપી શકી કે અને તેમને હેરાન ના કરે. કરીએ તો એ લોકાને બી શાંતિથી એ લોકાનું જીવન પસાર થાય અને એ લોકા ખાઈ શકે શાંતિથી અને સ્વચ્છ ખોરાક આપીએ. તો એ લોકા બી સ્વસ્થ સ્વસ્થ અને એકદમ મસ્ત રહે.
સાચી વાત છે તારી, મેં પણ ઘણા લોકોને પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકતા જોયા છે કારણ કે ગરમીમાં પક્ષીઓને પણ પાડુ પાણી મળવું ખુબ જ જરૂરી છે. અને આ બધું કામ ખુબ જ સારું કહેવાય. જો કોઈ પ્રાણી ઘાયલ હોય તો શું કરવું જોઈએ આપણે?
આપણે સૌથી પહેલા તો ક્યાંય બી આપણને અ ઘાયલ પશુ દેખાય કે કોઈ બી પ્રાણી દેખાય તો તેને જાતે નુકસાન નુકસાન ન થાય. તેનું ધ્યાન રાખવું જોઈએ અ ધ્યાન રાખીને જે આપણે નજીકના જ પશુ અ પશુ જી અ જે ચિકિત્સ કરતા હોય. હા તો અ અથવા તો પ્રાણી બચાવવા કોઈ સંસ્થાઓનો અ સં સંપર્ક કરવો જોઈએ ને એ લોકોને ત્યાં ભરતી કરવા જોઈએ. જ્યાંથી એ લોકોને કોઈ મેડિકલ અ હેલ્પ મળી શકે. કે મદદ મળી શકે એ લોકા અ એ લોકાને વધુ માહિતી હોય કે આ આ વાખ્યું છે કે આવું થયું છે તો એ લોકા શું કરી શકે? તો એ લોકા પટ્ટી લગાઈને એ લોકાને જે ખોરાક આપવો જોઈએ, દવાઓ બધી લગાવવી જોઈએ. તો એ લોકાએ બધું કરી શકે છે અને એ લોકાની જાન બી બચી શકે છે.
સાચી વાત છે અને ઘણા લોકો મજા માટે પ્રાણીઓને પથ્થર મારે છે તો આ વસ્તુ ખૂબ જ ખોટી છે હું તો એવું માનું છું. કે કોઈ પણ જીવને આપણે દુઃખ આપવું યોગ્ય નથી. હા તેને પણ ઘણા માણસોથી ડર લાગે તો તે કરડવા નો કે ભસવાનો પ્રયત્ન કરે પરંતુ તેને આપણે નુકસાન ન પહોંચાડવું જોઈએ.
હા સાચી વાત છે આપણે એક અ શું કહેવાય? પ્રાણીઓ પ્રાણીઓ રાખીએ તો આપણે એક તો જવાબદારી બી હોય છે કે હા ભઈ એ લોકાને એ લોકોને બી સારો ખોરાક આપવો જોઈએ કે સ્વચ્છ એ લોકોને બી સ્વચ્છ રાખ આપવું જોઈએ અ રસીકરણ બી જો કરાવવું જોઈએ કે દ દર વખતે એ લોકોને રસી આપ જોઈએ એ લોકો આમ બટકું ભરે તો એ લોકોને સામે વાળા ને કોઈ નુકસાન ના થાય એના ઇન્જેક્શનો આપવો જોઈએ ને એટલે પ્રેમ થી એને સંભાળ રાખવો પડે તો જે આપણા માટે અ વફા જેમ કહીએ ને કૂતરો આપણા માટે વફારદાર રહે તો એ લોકો કેમ રહે કેમ કે આપડણે એ લોકોનું એવી રીતે ધ્યાન રાખતા હોય છે આપડે એક પરિવારના સદસ્ય માનતા હોય છે એટલે
સાચી વાત છે તારી અને તેની સંપૂર્ણ જવાબદારી લેવા તૈયાર હોય તો જ આપણે પાળતું પ્રાણીને પાળવા જોઈએ પ્રાણીઓ આપણને શીખવાડે છે. કે વફાદારી નિસ્વાર્થ પ્રેમ અને લાગણી શું હોય. અને ખાસ કરીને કૂતરાની વફાદારીના ઘણા લોકો કિસ્સા સાંભળવા મળે છે શું તારા ઘરે કૂતરું છે?
ના મારા ઘરે કૂતરું નથી કેમ કે જેમ ત આપડે કહ્યું ને કે લોકોને બઉ બીક લાગ કે જે એમ અમારા મારા પરિવારમાં બી મારી મમ્મી છે કે મારા બા દાદા છે એ બધાને બી અ અને મારા કાકી કાકા છે તો એ બધાને બી બઉ કુતરાથી ડર લાગતો હોય છે એક કામ એ લોકો એવું મનમાં વી બનાવી દીધું છે કે હા ભાઈ કૂતરા લાવો એ એ સારું નથી ધરમા કે એ લોકો બગાડ કરે કે આમ તેમ જેમ તેમ રે ને એવી રીતે અને એ લોકાને ડર લાગે તો મારા ઘરે તો કૂતરું નથી શું તારા ઘરે કોઈ પ્રાણી કાઈ પાડેલું છે?
હા મારા ઘરે તો કૂતરું છે અને મારા ઘરનું કૂતરું તો આ માણસની જેમ જ રહે છે, અને તેને વફાદાર મિત્ર તરીકે જ રહે છે. કે જેમ માણસ આપણને સમજે આપણે મુસીબતને સમજે તેમ તે પણ તેવી રીતે જ સમજે છે અને તે મને તો બહુ જ ગમે છે તેથી તે
હમ્મ સાચી વાત આપણે માણસ જેમ કરતા હોય એમ જ કરે કે હા ભાઈ બેસવાનું કેતો કોક કોક ટ્રેનિંગ આપતા હોય તો એ લોકા બેસી બી જાય કે હેન્ડશેેક કરે એવું બધુ અને આમ જોવા જઈએ તો એક કુતરું રાખવું એક કોઈ બી કૂતરું જ નહીં પણ કોઈ બી પ્રાણી આપણે પાળીએ તો એ સારું કેહેવાય કે હા ભાઈ એ લોકાને બી સારું જીવન જીવવા માટે કોઈક ઘર મળે છે. કે કોઈ લોકો મળે છે અને આજકાલ તો ઘણા બધા લોકો અ શું કરે આવી રીતે કોઈ રસ્તામાં કોઈક ભટકતું કૂતરું હોય કે આવી રીતે આ રોડ ઉપર રખડતું હોય તો એ લોકાને આવી રીતે ટીમ હોય છે કે ત્યાં જઈ ત્યાં હરેક ગલીના કુત તરાઓ કે હરેક ગલીના અ જે બિલાડી છે કે કોઈ બી પશુ પક્ષી પક્ષી છે તો એક એકદમ મોટા ગ્રાઉન્ડમાં રાખેલા હોય તો એ લોકાની બી એક જગ્યા છે.
હા સરસ છે મેં ભી સાંભળ્યું છે આવું અને હું તો એવું માનું કે શાળામાં બાળકો ને પણ પ્રાણીઓ પ્રત્યેની દયા રાખવાનું શીખવાડવું જોઈએ. કારણ કે જો તમને નાનપણથી જ સારી ટેવો રાખવાની શીખવાડીશું ને તો તેમણે પ્રાણીઓનું મહત્વ શું છે તે આપણેે કઈ રીતે મદદ બને જે લાગણી પ્રેમ તેમના પ્રત્યેથી શું શીખી શકે છે. અને તે આપણેે દરરોજે કઈક ને કઈક નાનું કામ પણ કરી શકે છે. જેમ કે અ પક્ષીઓ માટે પાણી રેડવું, પ્રાણીઓને હેરાન ન કરવા જરૂર પડે ત્યારે મદદ કરવી તો આપણ બાળકોને એક પ્રેમ આપવાનું પ્રાણીઓ માટેનું શીખવાડવું જોઈએ શાળામાં પણ
હા સાચી વાત કહી તો પણ આજકલના ન નાના બાળકો તો છે ને એ લોકો પ્રતે મતલબ કોઈ બી આવી રીતે કોઈને ઘાયલ અ શું કહેવાય? ઘાયલ કૂતરું જોયું કે, ઘાયલ પ્રાણી જોય તો એ લોકની હસી મજાક ઉડાવતા હોય. જે ને ને વધારે હેરાન વધારે પડતાં હેરાન કરતા હોય છે, તો એ લોકોને એવું ના કરવું જોઈએ. તો સાચી વાત છે કે શાળામાં એ લોકાને શીખવવું જોઈએ કે આપણે કોઈ દરેક પ્રાણી કે કોઈ અ કૂતરાઓ માટે અ સંતુલન જળાવુ રાખે. કે હા ભઈ પ્રાણીઓની મદદ કરવી જોઈએ, આપણે કોઈ બી આવી રીતે ઘાયલ પશુ દેખાય તો આપણે તરત જે રેસ્ક્યુ ટીમ છે એ લોકાને ફોન કરવો જોઈએ જેથી એ લોકાને મદદ મળી શકે એ લોકોની હસી મજાક ના ઉડાવવી જોઈએ અને ઘણા બધા વિદેશ માં તો લોકો વિડીયો બી બનાવતા હોય છે કે એ લોકો અ જે બી આવી રીતે પ્ર અ પશુ પ્રાણીઓ છે તો લોકાની હેલ્પ કરતા હોય છે કે બિલાડી ઝાડ પર ચડી જાય પછી એને ઉતરતા બીક લાગે છે તો એ લોકા બેગમાં મૂકીને એને ઉતારે છે અને ઘણી બધી સે અ લોકા મદદ કરતાં હોય છે.
સાચી વાત છે, તને શું લાગે છે કે આ પ્રાણીઓ આ પ્રાણીઓ છે જે પર્યાવરણ માટે મહત્વનાં છે કે નથી?
હા દરેક પ્રાણીઓ અ કુદરતી સંતુલનને જળાવવામાં મહત્ત્વનો ભાગ અ ભજવે છે એટલે તો એટલે જ આપણે દરેક અ જીવનો આદર કરવો જોઈએ બિલકુલ. અ બિલકુલ ક્યારેય બી દયા અને હંમેશા આપણે દયા અને કરુણા અ એ એ લોકોના પ્રત્યે આપણે રાખવી જોઈએ.
સાચી વાત છે માણસ માણસની સાચી ઓળખ જ દયા અને કરુણા છે. અને આમ આપડે તને ખબર છે કે પ્રાણી હોય જેમ કે કૂતરું વધારે કે તે માણસની બધી જ સિચ્યુએશનને સમસ્યાઓને સમજી શકે છે આપણે એને કઈ કહીએ તો એને ખબર પડે. કે આપણી કોઈ નાની-નાની વસ્તુ હોય જયારે અ ઘરમાં ઘરડાં રહેતા હોય તો જયારે આપણી પાસે કૂતરું હોય તો જો આપણે એને એવું કહીએ કે ત્યાંથી ચશ્મા લઈ આવ, દવા લઈ આવ. તો એને ખબર પડે છે કે હા મારી પાસે આ માંગ્યું છે આ માંગ્યું છે તો એ કામ ઘરમાં એક સભ્ય તરીકે પણ તે રહેતું હોય છે. અને જ્યારે જયારે નવાં-નવાં જ્યારે આપણે તેને પાલતુ પ્રાણી તરીકે રાખીએ ત્યારે જ તે આપણને હેરાન કરે છે. પછી તેને આપણી પરિવારમાં આમ સભ્ય તરીકે રહે છે અને આપણે એને શીખવાડેલું હોય કે હા તારે અહિયાં જ જવાનું અહીંયાં જવાનું તો બસ એ ત્યાં જ રહે છે તે બીજી બધી વસ્તુઓને નુકસાન પહોંચાડતું નથી.
હ સાચી વાત તો અને અ પહેલાં પહેલાં જ અ અહે છે એના જોડે એ એકદમ કમ્ફર્ટ મળી ગયું એને જે વધારે અ દેખભાળ કરતું હોય એને પ્રત્યે તો એને બહુ જ વ ધાર પડતી લાગણી હોય છે જ્યારે બી ક્યારે એ બહાર જાય ત્યારે એને જવા ના દે. એમ જ્યારે બી બ બહુ દિવસો પછી ઘરે આવે તો એને એટલું ખુશીથી પાગલ થઈ જતું હોય છે કે અમણે ઘણા બધા મેં તો વિડીયોમાં જોયેલું હોય છે કે કૂતરાઓને કે કોઈને બી એટલી બધી લાગણી હોય છે. અ માણસ પ્રત્યે એટલી તો માણસોને બી માણસ પ્રત્યે લાગણી નઈ હોય. જેટલા પ્રાણીઓને હોય છે.
હમ્મ, એકદમ તારી સાચી વાત છે. તો આજથી આપણે પણ પ્રાણીઓની મદદનો સંકલ્પ કરવો જ જોઈએ શું કેહવું તારું?
અ સાચી વાત હવે આજથી આપણે નિર્ણય લઈએ કે આપણે આજુબાજુ કોઈ બી ઘાયલ પ્રાણી દેખાય કે એકલ એકલ વાયું પા પ્રાણી દેખાય તો આપણે એને રેસ્ક્યુ ટીમમાં ને અ જાણ કરીને એ લોકાને એક સારી જિંદગી આપણે એ લોકાને આપીસુ.
હ નાના કામથી પણ મોટી થેવા સેવા થઈ શકે છે.
હા, સાચી વાત છે.
હા સારું ચાલ હવે હું ફોન રાખું, આપડે ફરીથી વાત કરીશું બીજી વખત.
હા ઠીક છે, ફરી વાત કરીશું.
હા સારું. બાઈ.
હા, બાય.